અવાજ આવે છે. હા હા, બસ મજામાં તમે કેમ છો? તો
બસ મજા મજા
હ હ હ
કેવું ચાલે છે ગરમી ને બધું?
જો હમણાં વેકેશન છે તો, હમણાં થોડુંક બધું ધીરે ધીરે ચાલે, ડીલે ચાલે છે બધું. હમણાં પરમ દિવસથી છોકરાને વેકેશન પડ્યું ને તો શાંતિથી બધું કામ ચાલે છે.
બરાબર એટલે કઈક તહેવાર વિશે આજે કઈક ટોપિક વાત કરીએ
હા હા હા સરસ સરસ વાત કરીએ
અમારે ગુજરાતમાં નવરાત્રીનો તેહેવાર વધારે પ્રખ્યાત છે.
હમ હમ
તો જે ઓક્ટોબર મહિનામાં નવરાત્રી આવે ને
તેવાર એવિશે આપણે વાત કરીએ
હમ હમ હમ
અમારે એ તહેવારનું સુરત આ ગુજરાતમાં ખૂબ મહત્ત્વ છે. નવે નવ દિવસ સવારે બધાના ઘરે પૂજા અર્ચના થાય.
હા
ને હું પણ ન નવે નવ દિવસમાં માતાજીની જે કળશને સ્થાપન કરીને એમની પૂજા બધું કરું છું.
હમ હમ
અને અમારે નવે નવ દિવસ અલગ અલગ ડ્રેસીસ હોય છે પહેરવાના
હમ હમ
અમે એપાર્ટમેન્ટમાં રહીએ એટલે એપાર્ટમેન્ટમાં બધું નવે નવ દિવસ ની આરતી પૂજાની ઘરે ઘર બધાને કહી દેવામાં આવે કે પહેલાં માળવારાની આરતી છે બીજા માળવાડાની આરતી છે એવી રીતે એ દિવસે મારે પ્રસાદ લઈ જવાનો હોય.
હં હં.
અને અલગ-અલગ ટ્રેસ કોડ હોય.
હમ.
એ મારે
આસો મહિના ના નવરાત્ર છે ને એ તો બહુ જ મોટા સૌથી મોટા નવરાત્ર છે. આપડે વરસમાં ચાર નવરાત્ર ત્ર આવે છે. તો એમાં આસો મહિનાના જ છે ને એ તો એકદમ મોટા નવરાત્ર છે. બાકી બે નવરાત્ર ગુપ્ત નવરાત્ર આવે છે. એક આસો મહિના માં અને માક્ષર મહિનામાં જ જે નવરાત્રા આવે છે ને થોડાક ગુપ્ત આવે છે. એની તે પૂજા પાઠ નું બહુ મહત્ તો છે પણ આજે આસો મહિનાના નવરાત્ર આવે છે ને એ બહુ મોટા નવરાત્ર કહેવાય છે ઇ નવે નવ દિવસ માં બધા ખેલયાઓ છે એ લોકો ગરબા રમવા જાય છે. મોટા મોટા પાર્ટી પ્લોટ કે ક્લબ હોય ત્યાં જાય છે. અને માતા માતાજીના જે શ્રિગાર જે દિવસનો જે હોય છે એ પ્રમાણે એ લોકોના કલર કોડ પણ રાખે છે.
બરાબર.
અને તમે જે રીતે વાત કરી એમ કે તમારો એક મોટો તો સરસ એપાર્ટમેન્ટ છે. મિત્ર ઘણા શહેરી ગરબામાં તે એલોકો એવીજ રીતે આયોજન કરે છે. કે એલોકો આરતીની આજે કોણ આરતી કરશે. કોણ પ્રસાદ લઈને આવશે. અને ડ્રેસ કોડ નક્કી કરે છે. અને આપણે ગુજરાતમાં તો બાર વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપી છે. તો એ તો મોડે સુધી બધા રમે છે. પૂજા પાઠ કરે છે. અને આ પ્રસાદમાં પણ એ લોકો માતાજીનો જે અ મનગમતું ભોજનનો પ્રસાદ છે. ખીર છે કે શેરો છે કે ફ્રૂટ તો માતાજીને કેળામાં હોય જ છે. અને આઠમના દિવસે તો બધા નોમ નિવેદ પણ હવન કરે છે અને પછી ઘણા લોકોને નૈવેદ્ય પણ થાય છે. અમારે જ નૈવેદ્ય નહીં થાય છે. અમારી માતાજીના નવ નિવેદ થાય છે.
બરાબર અમારે ત્રણ એપાર્ટમેન્ટ હોય છે ને એમાં એક એક એપાર્ટમેન્ટમાં છત્રીસ ઘર હોય. એટલે ટલે અમારે એવા ચાર ફ્લોર હોય એટલે ચાર ને ચાર આઠ ને ચાર બાર, બાર ઘરેથી પ્રસાદ આવે.
હમ્મ, હમ્મ.
એટલે બધા જો ભેગા થઈને કરે તો સારો એવો થાય નહી તો અલગ અલગ લાવે તો અલગ અલગ પ્રસાદ.
હમ્મ, બહુ મોટું આયોજન છે. એક ફ્લોર વાળા કરતા હોય તો તે પાંચ છ જણા હોય તો બધા માતાજીની બધા ફેમિલીવાળા ભેગા મળીને આ માતાજીને આરતી ઉતારીને પ્રસાદનું કરે તો એ પણ બહુ મોટુંસ મો કુ આયોજન
હા અમારે ઘણું બધું એમ લગભગ છત્રીસ ઘર ને હોય એટલે આરતી નું બહુ મોટી આરતીઓ થાય ને પ્રસાદ પણ મોટા જથ્થામાં થાય બધાનો
એટલે જમણવાર જેવું જ થઈ જાય છે. ભલે માતાજીનો પ્રસાદ પણ એક જમણવાર જેવ છે અને ઘણી જગ્યાએ એવું પણ રાખે છે. કે, પ્રસાદી અલગ રાખે છે, અને આવી રીતે નવરાત્ર પુરા થાય અથવા તો નવરાત્રિમાં વચ્ચે બ્રેક લઈને લોકો નાસ્તાનું કેવું આયોજન કરે છે નવે નવ દિવસ કાંઈ ને કાં કરે છે. એટલી સંભાળ છે કે ક્યારેક પાઉભાજી છે ક્યારેક પાણીપુરી છે. ક્યારેક ઢોસાા છે પીઝા છે. એ આવું ઘણા લોકો આવું ઓર્ગેનાઈઝ કરશે. તા હોય છે સોસાયટીવાળા કેમકે રાત્રે બધા સાડા આઠ ન વે કેમ જમીને પછી દસ વાગે ગરબા રમવા આવ્યા હોય અને ગરબા રમીને લોકો થાકે થોડા રિલેક્સ થાય એટલે ચા પાણીના કાઉન્ટર હોય ને થોડુંક આવો લાાઈટ નાસ્તો કરે છે આવું પણ ઘણી સોસાયટીઓમાંને કરે
હા અમારે સોસાયટીમાં પણ હોય જ છે દર વર્ષે એવી રીતે અલગ અલગ નાસ્તાનો કોન્ટ્રાક્ટ જ આપી દેવામાં આવેલોને? એટલે લગભગ બસો ત્રણસો માણસોનું અમારે અહીંયા જમવાનું ડેલી હોય જ છે ને હવે નવ દિવસ
હ હ અને માતાજીના
દિવસ કઈ ગાઉન હોય આખો દિવસ બધા તો બધી જ લેડડીઝ ઓ ગાઉન પેરે છોકરીઓ પહેરે અને જેન્સને પણ અલગ કોડ હોય જે કુર્તા પહેરે અલગ એક જ કલરના કુર્તા હોય કોઈક બીજે દિવસે કંઈક સાડી રાખે તો બધી લેડીઝો બધી એક જ કલર ની સાડી પહેરે એટલે સરસ લાગે એમ ગરબા
એટલે નવ દિવસ ક્યાં જતા રે મા માતાજી ને આપડે આરાધના કર કં જ ખબર ન પડે પેલા દિવસે સ્થાપન કરીએે ત્યારે એમ થાય છે દસ દિવસ બાકી ક્યારે દસ દિવસ થઈ જાય છે એ પછી ઉપ તમે પૂજા આરાધના શરૂ કરો ઘણા લોકો આમાં ઉપવાસ કરે છે અનુષ્ઠાન કરે છે માતાજીનું અખંડ દીપ રાખે છે અખંડ જ્યોત રાખે છે અને સવાર સાંજ બે ટાઈમ આરતી કરે સરસ રીતે ઘરેમાં ઘરમાં પણ કરે છે કે બહાર તો આવ આપડ શેરીમાં તો કરીએ જ છીએ આરતીને પૂજાને પ્રસાદને એવું બધું પણ ઘરે પણ કરે છે સવાર સાંજ બે ટાઈમ આરતી કરે માતાજીને પ્રસાદ ધરાવે અને પછી બધા ઘરના લોકો પ્રસાદ લે અને સાંજની આરતી તો મને લાગે છે કે આપણા ગુજરાતીઓમાં મોટાભાગે સાંજ જે આખું ફેમિલી ઘરે ભેગું થાય પછી જ કરતા હોય છે.
હા આરતી કરીને પછી જ બધા નીચે પા
ગરબાર કરવા જાય છે હા હા હા હા અને ત્યાં પણ સવાર બહાર નીચે જાય ત્યાંથી કોઈ લોકો પેલા આરતી કર ના કે પછી ગરબા રમે અને કોઈ જગ્યા એવું કરે છે કે ગરબા ને એવું પતે પછી છેલ્લે આરતીને પ્રસાદ ને ત્રણેનેવ દુ કરે છે.
બરાબર અમારે શરૂઆત મા આરતી થઇ જાય.
હમ્મ હમ્મ હમ્મ
ણ શરૂઆતમાં જ વેચાઈ જાય. પછી છેલ્લે જમવાનું પેલું નાસ્તા જેવું હોય.
તે ગરબા માતાજીના ગાયને કરે છે કે રેકોર્ડમાં કરે છે કેમ કે એના પર બધા આ બધું હા
અમારા અહં છે ને માટલી મૂકે ખરા પણ ગરબા તો કેસેટમાં જ ગવાય.
કેસેટ સપિકર ચા ચા હા હા હવે શું છે આ બધી જૂની પરંપરાઓ થોડી વિસરાત થેય જાય છે અતારના જનરેશન ને આવડતા હોય કેસેટ ની સાથે પૂરેપૂરો ગરબો ગાઈ શકે પણ આમ જાતે ગાવાનું ક તો થોડું લોકોને આગળ પાછળ થઈ જાય કે એવું થઈ જાય. છે. અને આ ગરબા બધા જે રમતા હોય એ લોકોને ઈનામ વિતરણ પણ કરે છે. તે લોકોને સરસ ઇનામ આપે આપ છે ઘણા લોકો રોજે રોજ ઈનામ આપે છે ઘણા લોકો છેલ્લા દિવસે ઈનામ આપે છે એવું તમારે ત્યાં કરે છે.
અમારે અહી મોટી મોટી પેલા બધા જે આયોજન કરેલું હોય ને જે મોટી મોટી સંસ્થા વાળા હોય પછી પોતાના ગ્રુપ પેલા ખેલૈયા ગ્રુપ હોય બધા એ ગ્રુપ વાળા એ બધાએ આયો ભજન કરેલું હોય. ત્યાં તો ઘણા ઘણા મોટા ટા મોટા ઈનામો રાખવામાં આવે.
હમ હમ હ.
હમ.
મોટા મોટા પાર્ટી પ્લોટને ક્લબને એવુ
હા અમારે બધું હા એ બધું હોય જ હ એની પાછી ટિકિટો મળે આપણે હા ગ્રુપ ટિકિટ હોય અલગ અલગ હોય આપણે એનો ભાવ પણ ઘણો વધે દરે હો
અને એ એ આપણને આવા જવામાં થોડું લાંબુ પણ પડે નજીકમાં તો બહુ ઓછા હોય છે પાર્ટી પ્લોટ માં શું છે એ લોકોનું ડીજેે સિસ્ટમ હોય ને એના તે અવાજ બહુ આવે છે તો એનાથી પોલ્યુશન થાય છે એટલે શું છે આ આજુબાજુવાળા એમ કહે છે એ અવોઇડ કરે છે એટલે આ બધા પાર્ટી પ્લોટ જે લોકો નવરાત્ર ચત્રમાં મોટા ઉપાય આયોજન કરે છે નવરાત્રી ના ગરબાનું એ લોકો થોડુંક આગું રાખે છે જેથી કરીને નજીકના માણસોને કોઈ તકલીફ નો પડે અને એ લોકો મોટા પાયે આયોજન હોય છે તો એ લોકોના ડ્રેસ કોડ અલગ હોય છે એ લોકો ઇનામ પણ સારું હોય છે અને મારા ખ્યાલથી એ લોકો રોજે રરોજ ઇનામ આપે છે એવું મેંમ જોયું છે અમે લોકો ગયા હતા એક વખત એક મોટા ગરબામાં તો ત્યાં આગળ એવું હતું કે રોજના કપલ ડાન્સ હોય કે કપલમાં જે લોકો સરસ તૈયાર થઈને એ ડ્રેસ કોડના એ લોકોને પણ ઇનામ આપે છે જે લોકો સારા ગરબા રમે છે એ લોકોને પણ આપે છે સિનિયર સિટીઝનને આપે છે નાના બાળકોને પણ આવે છે એમાં પણ છોકરા છોકરીઓનું પણ એ લોકો અલગ રાખે છે ડ્રેસિંગથી માંડી અને ગરબાથી ના માંડી કે હવે તો સ્ટેપ નું થઈ ગયું છે ને પેલા સિમ્પલ ગરબા છે એ પણ ઘણા લોકો રમે છે પણ હવે સ્ટટેપ ગરબાનું થોડું મહત્વ વધારે થઇ ગયું છે.
હમ હવે થોડ આ ડોઢીયા ક્લાસ માં બધા જાય એટલે ડોઢીયાનું બહુ મહત્વ વધ ગયું છે ગરબા જે એટલા થોડા લિમિટેડ થાય. પણ ભછ ડોળિયા ન આકર્ષણ પેલાં જુવાનોમાં વધારે હોય. અને અમારે એમ થોડા એજ્યુકેટ પેલા ઉંમરલાયક પણ એ લોકોના પોતાના પણ અલગ ગરબા હોય છે.
હમ હમ હ.
થોડા અલગ એક્શનથી ગરબા એ લોકો કરે છે. તયારે પણ મજા આવે છે થોડી અમને
અમે અમે લોકો અનુષ્ઠાને પણ સરસ રીતે કરીએ છીએ અમારે આ બાજુ છે ને અમારા ફેમિલીમાં એ બધા ગાયત્રી મંત્ર છે અખંડ જ્યોતને એવું તો રાખે જ તે જ્યારે ઘટસ્થાપન કરે ઘટસ્થાપન કરી માતાજીની આરતી ઉતારે પ્રસાદ લે માતાજીની સ્તુતિને એવું કરીએ. આરતી સ્તુતિ પ્રસાદને કરીએ. અને પછી અ પણ સરસ રીતે કરીએ છીએ કે ગાયત્રી મંત્ર બોલીએ કે એવું બધું સરસ રીતે કરે છે એમાં ગાયત્રી ચાલીસા બોલે કે એવી રીતે સરસ રીતે અને એઈજ તે માતા નું મહત્વ છે એનાથી તમને શક્તિ મળે છે તમે અપવાસ કર્યો હોય તો એ તમને એવું વીકનેસ ને એવું નથી લાગતું. માતાજી એટલી તમને શક્ તે આપે છે.
હમ અમે પણ નવ દિવસમાં ત્રણ કે ચાર દિવસ અમે ઉપવાસ રાખીએ. અને આઠમ નો ઉપવાસ અમારા બહુ મહત્વનો હોય. આઠા મોટે ભાગે બધા જ કર્યા મારા
હમ હા હ. આઠમનું તો બહુ મોટું મહત્ત્વ છે માતાજીને આપણે એ દિવસે સવારથી જ આવકારીએ છીએ અને હોમ હવનને પૂજા કરીએ છીએ પછી આહુતિ આપીએ છીએ માતાજીનું ભોજન છે ને પછી બધા હવન પૂરો થાય પછી બધાને આપણે જમાડીએ છીએ અને આપણે પોતે પણ ત્યારે જ પ્રસાદ લઈએ છીએ.
બરાબર. નવરાત્રી વિશે ઘણું સારું જાણવા માંડ્યું. અને ઘણ બધું તમારી સાથે વાતો કરીને ઘણો આનંદ મળ્યો.
હા હા મને પણ થોડું સારું લાગ્યું તમારી સાથે વાત કરીને હમ આવજો હા આવજો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.